હલો.
હલો.
હા હવે લાગ્યો
હા ખબર નઈ કઈક ઈશ્યૂ આવતો હતો
હા.
કઈ નહી હવે બેઠા છી અત્યારે તો
જમી લીધું જ
હા જમી લીધો ને તમે
સારું ના હોય તમે તો આજે
ખાધી ભજીયા ખાધા હા એટલે તો બપોરે ખાધા તા પિઝા ને એતો બધુ
હા હા મછલી ગયા એમ તો ડાયજેસ્ટંગ સિસ્ટમ સારી છે અત્યારે તો.
ઓહ વારા એજ ઉભા એટલે.
એજ કહું છું કે અત્યારે તો સારું છે પણ આવું બધું ખાધા પછી એક એ જ પછી લાગતું નહી કે ડાયજેસ્ટ સિસ્ટમ સારી પછી ખીચડી ખાવાનું વારો આવશે.
અત્યારે તા અત્યારે કેલા થયા. ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ હશે નહી તમારો. ઓ ઓ હ હા.
હા.
વાર આધ તો પચીસ સવ્વીસ સત્તાવીસ સુધી ખાઈ શકો પછી.
હા એજ કેજ પણ અ ત્યારથી થોડુંક કંટ્રોલ કરી દઈએ ને તો મતલબ એટલો વાંધો નો આવે પણ થતો
હા પણ ના થાય ને યાર તમે લોકો તો કેવું. બાર નું ખાવાનું ટેવાએલા હોય ને તો અમે લોકો તો અમે લોકો
હા. ટેવાય લા ભી અને અમારે એવું થાય ને કે ત્યાં હોસ્ટેલમાં રહેવાનું એટલે જમવાનો બહુ વાંધો પડે છે એટલે પછી બહારનું ખાવું જ પડે.
અને સારું પણ નથી મળતું ત્યા.
એ મતલબ ઠીકઠાક મળે અમુક દિવસ ખાઈ શકો એવું હોય અમુક દિવસે તો બઉ ઓલું હોય મતલબ મને તો નથી જ ભાવતું એટલે પછી મારે બારે જવું જ પડે.
અમારે બી એવું છે એ બધા રેન્ડમ કોલેજ એના એન્જિનિયરિંગ કોલેજ અહીંયા બધા કોલેજો છે ને તો બહારની ખાસી અમારે કેતા રાજકોટ સુરત નાગર નવસારી બધા ત્યાંથી આવે લોકો. અ રેન્ટ પર રહી ને હોટેલમાંને. મારી જોડે ‌છોકરી એ એબીપિએસ કરે છે. એનું અત્યારે હવે લખવાડી હરજી પતી જશે બોધમાં આવશે. પણ એને બીચારી ને એસામૈણ. હલો એક મિનિટ આવે છે.
આવે પણ બહુ ડીપમાં આવે છે મનેને સમજાતું નથી.
એકજ મિનિટ. એકજ મિનિટ હલો હવે આવે છે.
હવે આવે છે. હા હવે કમ્પ્લીટ આવ્યો.
એટલે મેં ઈયરબડ નાખ્યા હતા ને એટલા માટે.
અચ્છા અચ્છા બોલો હવે તમારે પાછું રિપીટ કરવું પડશે તમે શું કેતા‌ તા
અ્છા હું એમ કઉ છું કે અમારે ત્યાં મારે સ્ટુડન્ટ અમારે છે. નવસારી જુનાગઢ સુરત રાજકોટ ભાવનગર ત્યાંથી બધા લોકો અહિયાં ભણવા આવે. એ એન્જિનિયરિંગ કોલેજ છે પછી ડેન્ટલ કોલેજ છે એ બધું છે ને અહિયાં.
હા.
તો બધા સ્ટુડન્ટ આવે ને તો એવું જ બધાને એજ ચકળ આપવા છે. ખાવાનું કેન્ટિનમાં સારું જ નથી બનતું. અને એ લોકો બિચારા શું કરે કે અમારે ત્યાં પછી આજુબાજુમાં. લેડીસો હોય ને પ્લેટ હોય ને. ક્યાંથી કોઈ એક લેડીસ કાંતો ખાવા બનાવતી હોય ને તો ટીફીન આવે ને. પછી છોકરાઓ એવી રીતે ટિફિન બંધાવી દે. કાતો પછી કેવું હોય કે એ લોક હહ એ લોકોને બે અઢી વાગે છૂટવાનો ટાઈમ. તો પછીને બપોરે તો કઈ પણ ખાઈ લે. પણ રાત્રે વ્યવસ્થિત પ્રોપર જોઈએ ને પછી એ લોકો બારથી ટિફિન મંગાવે. કાંતો પછી અમારે ત્યાં અહીંયા ફૂડઝોન છે કાંતો પછી એ રીતે પછી બિચારા છોકરાઓ શું દંડ એવી રીતે કરે.
હા એજ અમારે હોસ્ટેલમાં એમ તો છે પણ એટલું એ સારું નથી લાઈક એક તો છે ને અહિયા જે કાઠિયાવાડમાં જઈએ એટલે એરિયા બદલાઈ જાય એટલે. થોડું જમવાનું ડિફરન્ટ થઈ જાય.
હા ઘણો ફરક પડે યાર.
હા એજ અને હોસ્ટેલમાં તો એઝ યુઝઅલ કોઈ એટલું સારું જમવાનું ના જ મળે તમારે એડ જસ્ટ કરવું જ પડે.
કરવું જ પડે સાચી વાત છે. અને પણ ના ખવાય પણ એવું બનાવે એ લોકો કેમ આટલો પૈસા લઈને કેમ આવું કરે.
શું ખબર અને તોય એમ મતલબ કમ્પ્લેન કરીએ ને તો તો એમને એવું જ હોય કે ના ના અમે બેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ.
શું બેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ કશું નહી હારું પોતા. બિચારા કેટલા આમ છોકરાઓ. અ આવી રીતે બહાર ખાય. પછી કેટલો ખર્ચો થઈ જાય. એ પેલી કોલેજ ની ફી અલગ પછી કેન્ટીનની ફી અલગ, પછા પાછા એ લોકો બિચારા બહાર ખાય એ અલગ.
તો એજ બધી બાજુથી ઓલું અને બહારનું પછી કેવું થાય ખબરે રોજ રોજ કે કેટલું બારનું ખાઓને પછી મેંદોને એટલું બધું ના
એ સારું કેવાય હા. એ અત્યારે ના ખબર પડે પાછળથી ખબર પડે.
એજ પણ પણ શું ભૂખ લાગી હોય એટલે કઈક તો કરવું જ પડે.
હમ એ વાતે છે.
અમે બહુ ભેળ બનાવી બનાવીને ખાઈએ મતલબ ડુંગળી ટામેટા રાખ ખી અને મમરાની ભેળ ખઈએ પણ એ હવે તો એલી થઈ ગઈ એટલે આમ રોજ ખાઈએ એટલે કેટલ થ કેટલા દિવસ ભાવે પછી તમને?
સાચી વાત. પછી ખઈ ખઈને બહારનું બી ના ખાવાય ને વધારે તમને લોક કોને બનાવતા આવડતું ના હોય ને તો પછી. ઇન્ડેક્શન ના લાવીને ઘરે જ બનાવી દેવાનો રૂમમાં.
ના જો જમવાનું બનાવતા તો અમને આવડે છે. પણ ઇન્ડક્શન એવી રીતે અલાઉવ નથી.
બોલો તો પછી
અને શું કે હવે એવું વિચારી છીએ કે કોઈક સારા એવા પીજીમાં શિફ્ટ થઈ જાઇએ કે રેવાનું બી સારું ને. જમવાનું તમે જાતે બનાવો ભલે થોડું બનાવો પણ એટલીસ્ટ તમે ભાવે એવું તો બનાવો ને.
હાચી વાતે એતો.
મતલબ ભલે ને તમે વઘારેલા ભાત બનાવી દો, ખીચડી બનાવી દો પણ તમે એમાં ફૂલ પેટ ભરીને ખાઈ શકો. હોસ્ટેલમાં અમારે ઘણી વખત એવું હોય છે લાઈક શા ખ રોટલી હોય ને તો એની બાજુમાં ખીચડી હોય પણ એ તમને ભાવે નહી.
ના ભાવે. ટેસ્ટ જ ના આવે ને આપણને મોઢાને.
એજ ખબર ખબર નહીં, કઈ ક્યાંથી મટીરિયલ લઇ આવે. ક્યા બનાવને શું કરે છે, એ જ નથી ખબર મળતી.
એ કોને નહી. એ લોકો ના શરીર માં હાનપણ ના નથી હોય, નહ હ.
હ, શું કવાલ.
આપડે ઘરે બનાવીએ. સાદું સિમ્પલ ભી વધઘારીએ ને, તો એનો આમાં એટલો ટેસ્ટ હોય એ ના પૂછો મા.
હા, એ ટેસ્ટ ના જમાને એમ શ ફીલ થાય કે? હા મેમ. અમે મતલબ વર્ષ જેટલું થઈ ગયું ને, મને હોસ્ટેલમાં મ એમ નથી. થયું કે, મેં સારી રીતે જમ્યું છે, ભલે પછી કોઈ આઈટમ હોય ને, તો એમ ના થાય. કે હા મે જમ્યું છે, એ ઘર જેવું ભલે શાક રોટલી હોય ને, ઘરની તો એ થાય.
એ આપડા ઘર જેવું સ્વાદેશ જમવાનો. ના મળે, એક તો બહાર જવું પડે, કા તો હોટલમાં પણ ત્યાં રોજે રોજે ના પોહ થાય ને આપણને.
પોસાય પણ ના અને પછી એટલું મતલબ બહારનું થી કે, કોઈક વાર સારું રોજ. તો હવે ના જ હોય ને.
ના.
કેટલા ગરમ મસાલા અને. પછી મેંદાને તેલને
એ કઈ સારું થોડી તેલ વાપરતા હોય. એ કેટ આજ વા છે.
બધી બાજુ જવું.
વાય અમારે ત્યાં કેવું છે? એક ફ્લેટ છે ને, ત્યાં બધા પીજી માં ન ન નઈ રે. હ, એ લોકોકસું. આવી રીતે ચાર છોકરીઓ હોય કે, ત્રણ છોકરીઓ હોય ને તો એ ફ્લેટમાં રૂમ લે. કે ટુ બીએચ કે થ્રી કે એવી રીતે. તો કેવું છે કે, દસ હજાર, બાર હજાર ભાડું હોય ને. તો એક ના ભાગે ચાર છોકરીઓ હોયને, તો ત્રણ-ત્રણ હજાર ભાડું આવે એમ. તો, તો પોસાય એવી રીતે છોકરાઓ છોકરી એવી રહી.
હ, એવું એ લોકો શું કરે? હા.
ઘરે થી પછી કેશ લોન બધું લઈ આવે, મમ્મી પપ્પા એ લોકો ના કી જાય અહિયાં પછી એ લોકો છે કે, આ ત્રણે છોકરીઓ જો હોય. ચાર છોકરીઓ હોય તો, એક દિવસ વારો પડે, આજે તારે બનાવાનો કાલે કે, પેલી એ બનાવાનો એવી રીતે વારો. પડી દે, એટલે ઘર નું ખાય એમ હમજ્યા.
એ સારું રેમ પણ અમલ તો ત્યાં કોઈ રેડી નથી થતું કે, ભાઈ સારી રીતે રતે જમવાનું બનાવીએ ને આ તે એમને નથી બનાવવું કે, કમ છોડવાય ને હું.
ના કરરે ને, ક જોર હોય આથી વાત છે. અમુક એવું કે, કે ચ ને ભાઈ તે તે લડામ. એટલો ટાઈમ ફોન માં મચેડશે કા, તો બહાર રખડશે એવું કરે નઈ.
એજ એજ આડુસો રીતે પડ્યા રે.
હમ, હમ.
તો બાકી એ રીતે મતલબ તમે જમવાનું મળી જાય, આમાં તો હોસ્ટેલમાં તો તમને નથી જ મળવાનું.
નહી જ મળે નહી જ મળે બધાને અહં એ એજ કણા પા છે બધા છોકરાઓ હોય ને તો બધા એજ વાતો કરતા હોય પણ શું કરે યાર પણ મેં કીધું તમે લોકો
તમે લોકો કમ્પ્લેન કરો ને તો એકવાર ખબર પડે અરે શું કમપેલન કશુ ના સાંભળે એ લોકો પોતાની જ થોડ વગાડ્યા રાખે એ મતલબ અમારું સારું છે એમ જ બાકી કસુ માનતા જ નથી એ લોકો
બધા લોકો થોડી કેતા હોય કે નહીં હારું એક વ્યક્તિ કે ચલો નહીં ગમતું પણ બધા જ
કેતા હોય તો તમારામાં જ ખામી હશે મસાલો વાપરતા હશે ને એટલે કઈ સ્વાદ જ ના આવે એ છે પણું શું કેહેવાય માને નહીં કોઈ દિવસ કે આમ બી પોતાની ભૂલ ના જ માને ભલે તમે બધા ભેગા થઈ જાવ પણ એ ના જ માને
તો એનું જ હલાવ હલાવ કરશે ને પણ એટલું બધું ફેંકાય ના જાય પછી કોઈ ખાય ના તો
ના ના અમુક લોકો હોય ને જે જાય મતલબ બધું તો ના ફેંકાય પણ કોગ દિવસે એવું બનાવું હોય તો ઘણું ખરું ફેંકાઈ જાય
તો પણ
તો પછી તો પછી એ તમને જ તો કેયો કે તમે જમવાનું બગાડો છો આમ છે તેમ છે પ્લેટમાં પણ થોડું પણ વધે ને તો બી બોલે તો સારો બનાવ તો કોઈ પ્લેટમાં રાખે જ નહીં
નાજ રાખે ને તો હાચી વાત છે. હારું બનાવશો તો ઓટોમેટિક ખાલી થશે બધું હમ હમ આપડે ગરમ રોટલી આપવે ગરમ રોટલી બનાય મમ્મી ખબર એક રોટલી વધારે જાય એટલું ધ્યાન રાખજો
હા એ ગરમ રોટલી એક રોટલી વધારે જ જાય
તો ના ખાવી હોય ને અને શાક જો ટેસ્ટી હોય ને એ દિવસે અમા અમારે ઘરે કેવું છે પનીર નુ શાખ હુ તો હારું બનાવ કોક દિવસ આવજો ઘરે ખવડાય હોટેલ જેવું બનાવે આ તો મને એવું જ કે તો ઝોમેટો ચાલુ કરી દે એમ એવું મેં કીધું ઝોમેટો ચાલો કરે ને બધા હોટલ વાળા બંધ થઇ જશે
કરી દેવા પણ હવે એટલો ટાઈમ ના હોય ને તમારી પાસે
હ મારે યોગા નું બધું ચાલે ને એટલે મારો જોડ ટાઈમ ના હોય પણ આવે મન કન્ટાળ આવા કીચનમા તો કચરો કેટલો થાય બધો તો એને સમારવાનું નઈ બધું સાફ સુફ ને બધું આતો મને ચોખ્ખું ગમે ગંદુ ના ગમે
એ તો છે અમુક લોકોને ગમે પણ આપણને ના ગમે એવું
હા પછી એ એ જે બનાવે તો એ શાક બનાવેને તો અમારે વધારે એક એક રોટલી વધારે જ ખાય
એ તો એવું જ હોય કઈ સારી વસ્તુ હોય ગરમ ગરમ રોટલી હોય ને તો વધારે જ જાય
હમ્મ એટલે
આ ટાઈમ થઈ ગયો છે.
થઈ ગયો ને હા ઓકે ચાલો બાય બાય